હલો મારો અવાજ આવે છે.
હા આવે છે તમારો અવાજ.
હા તો તમે વાત ચાલુ કરો.
ઓકે મિત્ર આજે આપણે કયા વિષય પર વાત કરીએ છેલ્લા ઘણા દિવસોથી આપણે ભારતની પરંપરા તહેવારો ખોરાક અને દૈનિક જીવન વિશે ઘણી વાતો કરી આજે મને એવો વિષય જાણવાની ઈચ્છા છે જે દરેક ભારતીય નાગરિક માટે ખુબ જ મહત્વનું છે ઘણી વખત આપણે ટીવી પર ચૂંટણી, સરકાર, બંધારણ, મતદાન અને લોકશાહી જેવા શબ્દો સાંભળીએ છીએ પરંતુ તેના વિશે સંપૂર્ણ માહિતી દરેકને હોતી નથી. તો આજે જો આપણે દેશની લોકશાહી વિશે વિગતવાર ચર્ચા કરીએ તો મને લાગે છે કે ખુબ જ સારું રહે છે મને એ પણ જાણવા છે કે લોકશાહીનો સાચો અર્થ શું છે. તે કેવી રીતે કાર્ય કરે છે અને સામાન્ય નાગરિક તરીકે તેમાં આપણે શું યોગદાન હોય છે.
. ખુબ જ સરસ વિષય તમે પસંદ કર્યો છે લોકશાહી માટે શાસન પદ્ધતિ નથી પરંતુ તે લોકોના વિશ્વાસ સમાનતાની સ્વતંત્ર પર આધારિત જીવન પદ્ધતિ છે. લોકશાહી સીધો અર્થ થાય છે લોકો દ્વારા લોકોથી લોકો વડે ચાલ શાસન એટલે કે દેશની સત્તા કોઈ એક રાજ્ય તાનાશા કે એક પરિવારના હાથમાં રહેતી નથી પરંતુ દેશના સામાન્ય નાગરિકો પોતાના મત દ્વારા સરકાર પસંદ કરે છે. ભારતના દરેક અઢાર વર્ષ તેથી વધુ ઉંમરના તથા બધા નાગરિકો મતદાન કરી શકે છે. મતદાન દ્વારા લોકો પોતાના પ્રતિનિધિઓને પસંદ કરે છે. આ પ્રતિનિધિઓને પસંદ કરીને તે ભારતને નાગરિકના વડા બનાવે છે તેવો દેશ દેશ તથા રાજ્યનું શાસન આ ચલાવે છે. શાસન ચલાવતા ઘણા સારા એવા કામ કરે છે. જેના ખોટા પણ કરે છે આ વ્યવા વ્યવસ્થામાં દરેક વ્યક્તિએ પોતાની વાત રજૂ કરવાનો અધિકાર મળે છે. પોતાના વિચારો વ્યક્ત કરવાની સ્વતંત્રતા મળે છે. અને કાયદાની નજરમાં બધા સમાન ગણાય છે તેથી જ ભારતની વિશ્વ એનું સૌથી મોટું લોકશાહીનું રાષ્ટ્ર કહેવામાં આવે છે.
હવે મને એ જણાવે કે આપણે દેશમાં લોકશાહીની શરૂઆત કેવી રીતે થઈ આજે આપણે સ્તંત્ર છીએ અને ચૂંટણી દ્વારા સરકાર પસંદ કરીયે છે પરંતુ શું આ વ્યવસ્થા શરૂઆત થ જ હતી. સ્વતંત્ર પહેલા દેશની સ્થિતિ કેવી હતી અને લોકશાહી સુધી પહ ચવાનો આપણો પ્રવાસ કેટલો લાંબો રહ્યો
હા તમે એકદમ વાત સાચી કરી ભારત ન લોકશાહી અને શુદ્ધિ નો પ્રવાસ ખુબ જ પ્રેરણાદાયક છે લગભગ બે સદી સુધીમાં ભારત એક બ્રિટિશનુંું શાસન રહ્યું છે તે સમયે સમયમાં ભારતમાં ભારતીયોને પો પો શાસકો પસંદ કરવાનો કોઈ અધિકાર ન હતો અને સ્વતંત્ર સૈનીઓને લાંબા સંઘર્ષ કર્યા અને અસંખ્ય બલિદનોો આપ્યા છે અ તેે પંદર ઓગસ્ટ ઓગણીસો ચુતાલી ના રોજ ભારતે સ્વતંત્ર મળી ત્યારબાદ દેશના નેતાઓએ એવા નિર્ણય કર્યો કે ભારતના રાજાશાહી નહીં પરંતુ લોકશાહી દેશ બન છે તેના માટે ભારતની બંધારણ તૈયાર કરવામાં આવ્યું અને છ્વીસ જૂન ઓગણીસો પચા ના રોજ તે અમલમાં ત્યાંથી ભારત સંપૂર્ણ લોકશાહી ગણ રાજ્ય બન્યું આ દિવસથી દેશના દરેક નાગરિકને સમાન અધિકારો સમાન મતદનો સમાન ફરજો પણ અદા કરવામાં આવી ન્યાય મેળવવાનો અધિકાર પણ મળ્યો આજે આપણે જે રીતે મતદાન કરીએ છીએ સ્વતંત્ર રી ફરી શકે છએ પોતાના કોલ સામે લડી શકીએ છીએ તે લા લાખો લોકોના ત્યાગ અને સંઘર્ષનું પરિણામ છે બ
ઘણી વખત લોકો કહે કે મતદાન કરવું દરેક નાગરિકની ફરજ છે કેટલાક લોકો એવું માને છે કે મારા એક મત થી શું ફરક પડશે એટલે તેઓ મતદાન કરવા પણ જેતા નથી શું ખરેખર એક મત ન એટલું મહત્વ હોય છે
હા એકદમ વાત સાચી કરી છે આપણે તમે વાત કરી ગઈ મતદાન નું મહત્ત્વ મતદાન ખૂબ જ મહત્વ રહેલું છે લોકશાહીની આખી વ્યવસ્થામાં મતદાન પર આધારિત હોય છે જ્યારે દરેક નાગરિક પોતાનું મત આપે છે ત્યારે તે દેશનું ભવિષ્ય નક્કી કરવાના પોતાના ફાળો આપે છે ઇતિહાસમાં એવા ઘણા પ્રશ્ બન્યા છે જે ખૂબ જ ઓછા મતનમાં અંતરે ઉમેદવાર જીત્યો અથવા હાર્યો છે એટલે દરેક મત કિંમતીને મતદાન કરતી વખતે માત્ર ઓર્ટ જાતિ ધર્મ કે લાલચને ધ્યાનમાં રાખવું યોગ્ય નથી તેના બદલે ઉમેદવારોનું વ્યક્તિત્વ અને ઈમાનદારી લોકો માટે કરેલું કામ વિકાસ માટેની યોજનાઓ અને દેશ પ્રત્યેની જવાબદારીઓ જોવી જોઈએ જાગૃત મતદાન જ મજબૂત લોકશાહીની ઓળખ છે જો લોકો વિચારવા પ પૂક મતદાન કરે તો સારી સરકાર બની શકે છે વિકાસ થાય અને દેશમાં વધુ મજબૂત બને છે
આ વાતો સાંભળીને સમજે છે કે ા માત્ર સરકાર વિશે નથી પરંતુ દરેક નાગરિક ની જવાબદારી સાથે પણ જોડાયેલી છે મને લાગે છે કે જો લોકો પોતાના અધિકારો સાથે પોતાની ફરજો પણ સમજે તો દેશ વધુ ઝડપથી પ્રગતિ કરી શકે
હા બિલકુલ સાચી વાત કરી લોકશાહી ત્યારે જ સફળ બને જ્યારે લોકો કાયદાનું પાલન કરે નિયમોનું પાન પાલન કરી આપણા બંધારણ જે કાવામાં આવે તેનું પાલન કરે દેશની સંપ તેનું રક્ષણ કરે કર ચૂકવે શિક્ષણ નું મહત્વ આપે પર્યાવરણને સંભાળે અને તેનું જતન કરે વધુ પ્રમાણ વૃક્ષો વાવે અને સમાજમાં શાંતિ જાળવવાના સહયોગ શું ડોકશાહી માટે અધિકારો આપે છે. સહયોગ શિકાર આપે છે પરંતુ તેની સાથે ફરજો પણ આપે છે અને સારો નાગરિક બનવું એ જ સાચા અર્થમાં લોકશાહીની મજબૂત બનાવવામાં આવે છે.
જય ગ ગયા ભાગમાં આપણે લોકશાહી નો અર્થ ભારતની લોકશાહીની શરૂઆત અને મતદાનના મત વિશે ખુબ સારી રીતે સમજ્યું પરંતુ મારા મનમાં હજુ એક પ્રશ્ન છે આપણે વારંવાર સાંભળીએ છીએ કે લોકશાહી ના ચાર મુખ્ય આધારસ્તંભો હોય છે લોકો કહે છે કે જો આ ચારે મજબૂત હોય તો જ દેશ મજ પણ મજબૂત બને તો મને વિગતવાર સમજાય કે આ ચાર આધાર સ્તંભ કયા છે અને તેઓ કેવી રી તે દેશને આગળ વધારવામાં મદદ કરે છે.
હા ખુબ જ સરસ પ્રશ્ન પૂછ્યો. આ પ્રશ્નની હું ઈંતજાર જ કરી રહી તો. કે લોકશાહી ના મુખ્ય ચાર આધાર સ્તંભો છે. વિધાનપાલિકા કાર્યપાલિકા ન્યાયતંત્ર અને મીડિયા. મીડિયા એ આપણા દેશનો લોકશાહી નો એક ચોથો આકાશ સંભ સેમ હા ચા એ પોતાના પોતાની જવાબદારી નિભાવે છે અને એક બીજા પર નજર રખ પણ રાખે છે જેથી કોઈ એક સંસ્થા પોતાની સત્તાને દુરપયોગ ન કરી શકે. સૌથી પહેલા વાત કરીએ તો વિધાનપાલિકાની વિધાનપાલિકા તે એવી સંસ્થા જે દેશ માટે, હા વિધાનસભા માટે ટા બનાવે છે લોકોની ચૂંટણી ચૂંટણી અને પોતાના દ્વારા પ્રતિનિધિઓ પસંદ કરે છે અને તેઓ સંસદ અથવા સા રાજ્યસભા અને વિધાનસભા લઈ લોકોની સમસ્યા રજૂ કરે છે. નવા કાયદાઓ બનાવે છે અને જૂના કાયદાઓ માંથી જરૂર ફેરફાર કરે છે જો સમાજમાં કોઈ નવી સમસ્યા ઉભી થાય તો તેના ઉ કે માટે નવા કાયદાઓ કરવામાં આવે છે. તેથી વિધાનપાલિકા દેશ ના વિકાસ માટે ખૂબ જ મહત્વ પૂણ છે.
હવે મને કાર્યપાલિકા વિશે પણ જાણવાની ઉત્સુકતા છે. કાયદા તો બની ગયા પરંતુ તે કાયદાનો અમલ કોણ કરાવે છે. સરકાર લોકો સુધી યોજનાઓ કેવી રીતે પહોંચાડે છે
હા વાત તમારી સાચી છે કે કાર્યપાલિકા એટલે સરકારનું વહીવટી તંત્ર કેન્દ્રના વડાપ્રધાન અને મં-મંત્રીમંડળ તથા રાજ્યોમાં મુખ્ય યમંત્રી અને મંત્રીમંડળ સાથે હજારો સરકારી કારિયોમને મળીને મળીને દેશોનું મળીને દેશ નો હજારો સરકારી અધિકારો મળીને દેશો સંચાલન કરશે સરકાર દ્વારા બનાવવામાં આવેલા યોજનાઓને જેમ શિક્ષણ આરોગ્ય, ખેતી, રોજગાર, રસ્તા, રેલવે, વીજળી, પાણી, ડીઝલ સેવાઓને ગરીબ લોકો માટે વિવિધ સહાય યોજનાઓ અમલ કરવામાં આવી છે માત્ર ફાયદા બનાવવાથી વિકાસ થતો નથી તેનો યોગ્ય અમલ પણ એટલો જ જરૂરી છે એક સારી વાત કાર્યપાલિકા પાદર્શન રીતે કામ કરે છે લોકોનો ફાયદો નથી જોતી પરંતુ તેમનું લોકો નો હિત જોવે છે. ઝડપથી સમસ્યા નો કર લાવે છે તો લોકશાહી વધુ મજબૂત બને.
હવે ન્યાયતંત્ર વિશે જણાવો. ઘણી વખત સમાચાર આવે છે કે કોઈ વ્યક્તિ કોર્ટમાં ગયો કોઈ કેસ ને ચુકાદો આવ્યો અથવા કોઈને ન્યાય મળ્યો લોકશાહીમાં ન્યાયતંત્ર નું સ્થાન કેટલું મહત્વનું છે.
હા દેશમાં ન્યાય તંત્ર નું સાત ખુબ જ મહત્વનું છે, કારણ કે દરેક જગ્યાએ ન્યાય ની જરૂર પડે છે ત્યા તંત્ર લોકશાહી ન સૌથી વિશ્વાસ પાત્ર અને આધાર સ્તંભની માનવામાં આવે છે જો કોઈ નાગરિકની સાથે અન્યાય થાય તો તેનો અધિકાર ન ઉલ્લંઘન થાય અથવા કાયદા ન ભંગ થાય તો કોર્ટમાં જઈને ન્યાય મેળવી શકે છે આપણા દેશના જિલ્લા કોર્ટથી લઈને હાઈકોર્ટ અને સર્વોચ્ચ ન્યાયાલય સુવિધા વ્યવસ્થા છે ન્યાયતંત્ર નું સૌથી મોટું કામ એ છે કે દરેક વ્યક્તિને કાયદાની નજરમાં સમાન ગણીને કોઈ વ્યક્તિને ગરીબ હોય કે ધનિક હોય સમાન નાગરિક હોય કે મોટો અધિકારી હોય દરેકને કાયદો અને સરખો મત આપીને તે ન કોર્ટ ના નિષ્ણાંત રીતે નિર્ણય આપવો જોઈએ ત્યારે નો વિશ્વાસ લોકશાહી પરંતુ વધુ મજબૂત બને ન્યાયતંત્ર બંધાર રણનું પણ રક્ષણ કરે જો કોઈ કાયદો બંધારણ વિરુદ્ધ હોય તો તેને અમાન્ય પણ જાહેર કરી શકાય છે.
ટીવી અખબારો અને ડિજિટલ સમાચારો નો ખૂબ જ પ્રભાવ છે લોકો મીડિયાને પણ લોકશાહી નો ચોથો આધાર સ્થાન કહે છે.
આ વાત સાચી કારણ કે મીડિયા લોકો અને સરકાર વચ્ચે એક મહત્વપૂર્ણ સે--તુ તરીકે કામ કરે છે મીડિયા સરકારના નિર્ણયો લોકો સુધી પહોંચાડે છે લોકોની સમસ્યા સર સર સુધી પહોંચાડે છે કે્યાં ભ્રષ્ટાચાર ન્યા કુદરતી આપત્તિ અથવા કોઈ મહત્વની ઘટના બને મીડિયા તેના વિશે માહિતી આપે છે જેથી લોકો જાગૃત બને પરંતુ મીડિયા પણ મોટી જવાબદારી છે કે માત્ર સાચી કે ચકાસણી માહિતી જ પ્રસિદ્ધ કરવી આજની ડિજિટલ યુગમાં ખોટી માહિતી ખૂબ જ ઝડપથી ફેલાઈ રહેહી છે તેથી નાગરિક એ પણ કોઈ સમાચાર અને વિશ્વાસ કરતા પહેલા તેની સત્ય ત્યા તપાસી જોઈ જવાબદાર મીડિયા અને જાગૃત નાગરિકો મળીને લોકશાહી વધુ મજબૂત બનાવે છે.
હવે મને સમજાઈ ગયું કે લોકશાહી માત્ર ચૂંટણી પૂરતી મ્યાદિત નથી. કાયદા બનાવતી સંસ્થા તેનો અમલ કરાવતી સરકાર ન્યાય આપતી અદાલતો અને લોકોને સાચી માહિતી આપતું મીડિયા આ ચારે મળીને દેશને આગળ વધારવાનું કામ કરે છે જો આમાંથી કોઈ એક પણ પોતાની જવાબદારી યુત ન નિભાવે તો લોકશાહી પર તેની અસર પડી શકે.
હા એકદમ તમે વાત સાચી કરી દરેકે એ પોતાની જવાબદારી નિભાવી છે જો કોઈ વ્યક્તિ કોઈ સંસ્થા કોઈ કશું જવાબદારીૂ પુર્વક સારી રીતે ના નિભાવે તો દેશની જે લોકશાહી પર ઘણો પ્રભાવ પડી શકે છે. દેશમાં ઘણું અર્થતંત્રમાં પણ પ્રભાવ પડી શકે છે એકદમ સાચી વાત છે તેથી દરેકને નાગરિક તરિ ખે જાગૃત બનવું જો માત્ર પોતાના અધિકારો જ નહી પરંતુ આ ચારે સંસ્થાઓમાં મહત્વને મહત્વ આપવું જોઈએ ફરજો કાયદાઓ અને જવાબદારીઓ પણ આધારિત એક સંપૂર્ણ વ્યવસ્થા છે પરંતુ હવે એક મહત્વનો પ્રશ્ન પ્રશ્ થાય છે કે આપણે ઘણી વખતે મૂળભૂત અધિકાર મૂળભૂત ફરીદ વિશે સાંભળીએ છીએ શાળા પણ શાળા પણ વિશે સાંભળીએ છીએ ઘણા લોકો પછી ઉડી જાય છે કે શું ખરેખર અધિકારો અને ફરજો આપણા રુજિંદા જીવનમાં કેટલા મહત્વના છે અને જવાબદારી નાગરિકને શુ દેશના લોકશાહીને વધુ મજબૂત બનાવી શકે? આગળ વાત કરો તમે કઈ તમે કેવા મામાંગો છો આપણી લોકશાહી વિશે?
અત્યાર સુધી ની વાતચીત માંથી મને સમજાય કે લોકશાહી માત્ર સરકાર બનાવવાની નથી પરંતુ તે લોકોના અધિકારો, ફરજો જો થી ફરજો, કાયદા અને જવાબદારીઓ પર આધારિત એક સંપૂર્ણ વ્યવસ્થા છે. પરંતુ હવે મને એક મહત્વનો પ્રશ્ન થાય છે આપણે ઘણી વખત મૂળભૂત અધિકારો અને મૂળભૂત ફરજો વિશે સાંભળે છે. શાળામાં પણ આ વિશે ભણવામાં આવે છે પરંતુ ઘણા લોકો મોટા થયા પછી તેને ભૂલી જાય છે. શું ખરેખર આ અધિકારો મને અને